હા.
કેમ છે મજામાં હલો
અવાજ આવે છે.
હા અવાજ આવે છે.
હા કેમ છો મજામાં હા એકદમ. હમ્મ આ વિષય મળ્યો કે ખોરાક
અચ્છા ખોરાક! ખોરાક તો બહુ સારો વિષય છે ખોરાક દરે જીવ દરેક જીવ માટે ખૂબ જ જરૂરી હોય છે
હા એકદમ સાચી વાત કહીએ ને, આપણે જોઈ શકાય કે ખોરાક માં પણ અલગ-અલગ વિવિધ તાઓ વધી ગઈ છે.
હા અને ખોરાક શરીરની ઉર્જા આપે છે.
હા બિલકુલ અને કે ખોરાક વગર શરીર સારી રીતે કામ કરી શકતું નથી.
હા અ ખોરાક શરીરને ઉર્જા આપે છે અને ઉર્જા થી રોજિંદાને ઘણા કામ થઈ શકે છે.
હા અને જેમ કે ચાલવું દોડવું રમવું અને અભ્યાસ કરવો પણ એક ઉર્જાથી થાય છે આ બધું કાર્ય.
હા સાચી વાત છે ખોરાક શરીર ની વૃદ્ધિમાં પણ મદદ કરે છે.
હા બિલકુલ અને નાનું બાળક હોય કે મોટો માણસ બધાને યોગ્ય ખોરાક તો જોઈએ જ.
હા બધા પ્રાણીઓને પણ પોતાનો ખોરાક તો જોઈએ જ હોય જ છે એટલે
હા બિલકુલ.
પછી જેમ કે ગાય ગાય જે છે ઘાસ ખાય બરોબર. પછી સિંહ જે છે એમાંસ ખાય પછી પક્ષીઓ દાણા અને ફળ પણ ખાય.
હા એકદમ અને ખોરાક ના ઘણા પ્રકારો પણ જોવા મળતા હોય છે આપણને
હા અને તમને ખબર છે કે કેટલાક ખોરાક કુદરતી હોય છે
હા એભી છે જેમ કે ફલ શાકભાજી અને દૂધ કુદરતી ખોરાક નું ઉદાહરણ છે.
હા અને કેટલાક ખોરાક ખર ખરખાનામાં પણ બનાવામાં આવતા હોય છે
હા બિલકુલ અને પણ દરેક વસ્તુ એકદમ મર્યાદામાં લેવી જોઈએ આપણે.
હા એ તો એકદમ સાચી વાત છે જેમ કે અને વધુ તેલ વાળી વસ્તુ શરીર માટે સારી પણ નહી હોતી.
હા એ ભી છે અને કેવાય કે વધુ મીઠું પણ શરીરને નુકસાન કરતું હોય છે.
હા એ તો સાચી વાત છે પછી વધુ સાકર પણ સારી નહી હોતી.
હા અને એકદમ સંતુલિત ખોરાક લેવું ખુબ જ જરૂરી છે.
બિલકુલ સંતુલિત ખોરાક એટલે શું પણ?
સંતુલિત ખોરાક એટલે કહેવાય કે જેમાં બધા પોશાક તત્વો હોય છે અને તેને સંતુલિત ખોરાક કહેવાય છે આપડે.
હ હ બરોબર અને પોષક તત્વો કયા કયા હોય છે?
પોશાક તત્વોમાં આપડે કેહેવાય કે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબી વિટામિન જેવા ખનીજ વસ્તુઓ
અચ્છા અને કાર્બોહાઈડ્રેટ શરીર ને ઉર્જા આપે છે.
બિલકુલ. અને રોટલી ભાત અને બટાકામાં કાર્બોહાઈડ્રેટ ખુબ જ માત્રામાં જોવા મળે છે.
હા અને પ્રોટીન જે હોય છે ને શરીરની રચના માટે પણ ઉપયોગી હોય છે.
હા. જેમાં છે કે દાલ ચના અને દૂધમાં પ્રોટીન ખુબ જ જોવા મળે છે.
હા અને આપડે જોવા જઈએ ને તો ચરબી પણ શરીર માટે જરૂરી હોય છે.
હા પણ વધુ ચરબી લેવાથી તકલીફ પણ થઈ શકે છે.
હા એ તો ખરી વાત છે. અને વિટામિન જે હોય છે ને એ શરીરને તંદુરસ્ત રાખે છે.
હા ફલ અને શાકભાજી વિટામિન નો એક સારો સ્ત્રોત છે.
હા અને ખનીજ પણ શરીર માટે મહત્વના છે.
બિલકુલ અને જેમ કે કહેવાય કે લો કેલ્શિયમ અને આયોડીન ખુબ જ જરૂરી હોય છે.
હા એ તો ખરું અને કેલ્શિયમ હડકા માટે બઉ હાડકાને મજબૂત બનાવે છે.
હા અને લોહી બનવામાં પણ મદદ કરતું હોય છે.
હા અને આયોડીન શરીરની ઘણી ક્રિયાઓમાં પણ કામ કરે છે.
બિલકુલ અને પાણી પણ ખોરાક જેટલું જ મહત્વ ધરાવે છે.
હા અને પાની શરીર ને તાજુ રાખે છે.
હા અને દિવસ દરમિયાન પૂરતું પાણી તો પીતું જ રહેવું જોઈએ આપડે.
હા અને શુદ્ધ પાણી પીવાથી રોગ ઓછા થાય છે.
હા એકદમ. અને સફાઈ નું પણ ખુબ જ મહત્વ છે.
હા એ તો ખરું જેમ કે આપણે જમતા પેલા હાથ ધોવા જોઈએ.
બિલકુલ અને વાસણ પણ સાફ રાખવા જોઈએ.
હા એ બી છે અને પછી ખોરાક ને ઢાંકીને રાખવો જોઈએ.
હા અને આવું કરવાથી માખી અને ધૂલથી એકદમ બચાવ થઈ શકે છે.
હા હ અને ઘરમાં બનાવેલું જમવાનું ઘણી વાર વધું સારું હોય છે.
એકદમ અને કેહેવાય કે આવું આપડે તાજું જમવાનું શરીર માટે એકદમ ફાયદાકારક બને છે.
હા અને વાસી વસ્તુ જે હોય વધુ સમય સુધી ના રાખવી જોઈએ આપણે.
હા અને ખોરાક નો બગાડ પણ ના કરવો જોઈએ આપણે.
હા હા અને ઘણા લોકોને પૂરતો ખોરાક પણ મળતો નથી.
બિલકુલ એજ એટલે આપડે જેટલું જોઈએ એટલું જ લેવું જોઈએ.
હા ને આપડે જેમ કે જમવાનું જેમ કે બચી ગયું હોય તો એ બીજાને પણ આપી શકાય.
બિલકુલ અને આપણા દેશમાં ઘણા પ્રકારના ખોરાક જોવા મળતા હોય છે.
હા અને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વાનગીઓ હોતી હોય છે.
હા કેટલાક લોકો રોટલી વધુ ખાતા હોય છે.
હા અને પછી કેટલાક લોકો ભાત પણ વધુ પસંદ કરતા હોય છે.
બિલકુલ ને પણ મુખ્ય વાત તો એ છે કે ખોરાક એકદમ પોશાક ભર્યો હોવો જોઈએ.
હા સાચો ખોરાક તંદુરસ્તી નું ધ્યાન ધન છે.
બિલકુલ ના તંદુરસ્થી શરીર અને મન પ્રસન્ન રહે છે.
હા એટલે રોજ યોગ્ય અને સંતુલિત ખોરાક લેવાની ટેવ પાડવી જોઈએ આપડે.
હા અને આપડે હવે ખોરાકની ઉત્પત્તિ વિશે વાત કરીએ.
હા મોટા ભાગ નો ખોરાક ક્યાંથી માંથી મળે છે.
ખેડૂતો દિવસ રાત મહેનત કરીને અનાજ ઉગાડે છે.
હા અને વરસાદ સુરજ નો પ્રકાશ અને જમીન ખેતી માટે બહુ જ જરૂરી છે.
હા જેમાં કે ઘઉં ચોખા અને બાજરી જેવા અનાજ મોટા પ્રમાણે ઉગાળવામાં આવતા હોય છે.
હા અને દાલ પણ આપના રોજ ના ખોરાકનો મહત્વનો ભાગ છે.
હા મે માઘન એમાં કે મઘ તુવેર અડદ અને ચણાની દાલ ઘણી જગ્યાએ વપરાતી હોય છે.
હ શાકભાજી પણ ઘણા પ્રકાર ના હોય છે.
બિલકુલ અને કેટલીક શાકભાજી માં જમીન ની અંદર પણ ઉગતી હોય છે.
હા અને જમીનની અંદર જેમ કે બટાકા ડુંગળી ગાજર તેના ઉદાહરણ છે.
બિલકુલ. અને કેવાય કે કેટલીક શાકભાજી વેલ પર ઉગતી હોય છે.
હા એ બી ખરુ જેમ કે દૂધી પછી એ બધું દૂધી ને એ બધું
બિલકુલ બિલકુલ અને શિયાળામાં કેટલીક શાકભાજી વધુ મળતી હોય છે.
હા શિયાળામાં ઋતુ પ્રમાણે ફલ અને શાકભાજી બદલતા હોય છે.
હા ખોરાક માંય એકદમ ખોરાક ને સાચવણી પણ ઘણી રીતો હોય છે.
હા કે કેરી સફળજન અને જામફળ ઝાડ પર મળે છે.
હા એ ભી છે અને કહેવાય કે ઋતુ પ્રમાણે ફલ અને શાકભાજી બદલતા હોય છે.
હા એ તો ખરું ઉનાળામાં કેટલાક ફળ વધુ મળે છે. અને શિયાળા માં કેટલીક શાકભાજી વધુ મળતી હોય છે.
હા અને ઋતુ પ્રમાણે મળતા ખોરાક ને ખાવાથી એકદમ શરીરને ફાયદો મળે છે.
હા ખોરાક ને સાચવવાની પણ ઘણી રીતો હોય છે.
બિલકુલ બિલકુલ અને અનાજને પણ એકદમ સુખી જગ્યાએ રાખવામાં આવતું હોય છે.
હા અને પછી કેટલાક ફળોને ઠંડા સ્થળમાં રાખવામાં પણ આવતો હોય છે.
હા એ ભી છે અને અનાજ ને એકદમ કહેવાય કે દૂધ ને લાંબા સમય સુધી બહાર મૂકવું એ યોગ્ય નથી એમ માનવામાં
હા એ તો ખરું અને અથાણા અથાણું પણ ખોરાક સાચવાની એક રીત છે.
હા બિલકુલ. અને હમ્મ.
હા પછી પાપડ અને સુખાવેલી વસ્તુઓ પણ લાંબા સમય સુધી ચાલતી હોય છે.
હા એ ભી છે તો આ વાત કરીને ખુબ જ આનંદ આવ્યો તમારા જોડે
હા મને બી તમારા જોડે વાત કરીને ખુબ જ આનંદ આવ્યો આ વિષય પર
હા તો આપડે મળીએે નવા વિષય સાથે
ના વડી નવા વિષય પર મળ્યો ચોક્કસ ચોક્કસ ચાલો